હલો, કેમ છો તમે?
હા મજામાં. તમે કેમ છો?
પણ એમ સોઈ રહેલી હતી પછી તમારો ફોન જોઈતો કે અહ ચા નાસ્તો થઈ ગયો?
ક્યારનો. તમારું?
હા. મેં હમણાં જવા બનાવવા છા.
અચ્છા. તો તમે શું નાસ્તો શું બનાવશો?
અહ આજે નાસ્તો બનાવવાનું મન નથી, એટલે મે બિસ્કીટ ખાઈ લઉં, એમ તો મને પોહા ખાવાનું મન હતું.
હમ્મ. મને પોહા મેં હે ને બહુ અલગ રીતે બનાવું. તમને ખબર હું જયારે પોહા બનાવું તો પેલા તો એમ અહ પહેલા ઈન્દોરી સ્ટાઈલ ના પોહા બનાવું મેં, તો તેમાં શું કરું કે પોહાને એમ ધોઈ લઉં મેં શાંતિથી. પહેલા સાઈડ પર મૂકી દઉં, પછી એ બધો જે કાંદા હોય અહ તેને કાપી લેવું. હા ડુંગળી, કાંદા હવે બંનેવ જ કહેવાય છે ગુજરાતીમાં, અડધા લોકો ડુંગળી કયે, અડધા લોકો કાંદા ક્યે તેને, તો તેને કાપી લઉં એટલે સમારી લઉં અને તેમાં મરચા એમ એ બધું સમારી લવ. પછી હું શું કરું કે તેલ લઉં ને તેમાં રાઈ ને બધું નાખી દઉં, રાઈ એમ તડકી જાય ને તો પછી શું થાય કે એમાં કાંદો નાખી દઉં, પછી તે જરાક એમ સમય એટલામાં એમ થઈ જાય શેકાઈ જાય કાંદો તેમાં મીઠું એ બધું નાખ ખી દઉં. જરાક જ એમ સમરાઈ જાય તે માટે પછી હું કરું જે પોહા હતા ને, તે હતા ને તેમાં પોહામાં મીઠું હળદર અને જરાક ખાંડ એમ નાખીને મિક્સ કરી દઉં પછી તે જે વઘાર હોય ને, તે હું પોહામાં નાખી દઉં અને મિક્સ કરી દઉ, પછી પાણી ન તપેલૂ લેવ. માં જરાક પાણી હને હું ગરમ કરું.
હા પછી?
પછી તેમાં જે પોહા હું આ જે વઘાર નાખેલું ને તે મૂકી દઉં અને ઢાંકી દઉં, બાફવા માટે તો પાંચ છ મિનિટમાં શું થાય કે વરાળ એમ બા બફાઈ જાય, તો તેમાં ધાણ નાખીને એમ પોહા તૈયાર છે એમ. અનેને બહુ સરસ લાગે છે.
હા હા, હું ખબર ક રતે બનાવ? હું તો એમાં છે નહી. ડુંગળી પહેલા કાપી મૂકો પછી બટાકુ કાપી મૂકો નાના નાના પીસીસમાં, પછી છેને એમ કઢાઈ લેવ પોહા એ બધું ધોઈને મૂકી દેવ પહેલા જ, પછી કઢાઈ એ એમાં અંદર તેલ નાખવું, પછી એના અંદર પેલા મરચાં કાપેલા અને પેલું હું કેહેવાય રાય એ નાખી દેવા, પછી જ ઢાંકી મુકા પછી રાય જેમ ફૂટવા લાગે ને, જ રાય બધું ફૂટી જાય એના પછી અંદર છે ને, કાંદો નાખી દે, કાંદો જ્યાં ગોલ્ એમ સોનેરી જેવું થઈ જાય ને, એના પછી બટાકુ નાખી દેવા બટાકાની ઉપર જક નમક નાખી દેવા, પછી એમ બનાવ એમ ઢાંકી દેવા એક બે વાર ચલાવીને, પછી ફરીથી જયારે બટાકો એકદમ પાકી જહે ને, ત્યારે એની અંદર પોહા નાખ ખી દઉં પછી ઉપરથી હળદર ઉપરથી હળદર, પછી નમક નાખી દો સ્વાદ અનુસાર એમ તમારો સ્વાદ અનુસાર, કોઈ કોઈ વાર જ જાય મોસ્ટલી કોઈ વાર
અરે જરાક ધીરે તો બોલો કઈ સંભળાતું જ નથી એકદમ તમે તો બહુ સ્પીડમાં બોલી જાાવ તો કઈ એમ સમજ જ ના પડે.
અચ્છા હા તો છે ને હું પેલું ચે હળદર નાખી દઉ, અને પછી છે નમક નાખી દઉ, પણ કોઈક વાર માર નમક છે ને વધારે કે કોઈક વાર ઘટી જાય. હા મીઠું પછી છે ને એમાં લીંબુ નાખી દેવાનું અને પછી એમ બંધ કરી દેવાનું, પોહાને એ મિક્સ કરીને પાંચ દસ મિનિટ સુધી બંધ થઈ ગયું પછી એમ કાઢી લ એનાર પણ સવું નાખી દેવું પેલી અ સાદી સેવા આવે ને નાયલોન સેવા.
હમ હમ હમ.
દસી એવું નાખી દો, પછી ખાઓ.
તમે મરચા ના નાખો? ફિકુ તો ને બનશે?
પેલા જ તો કેશું મરચા નાખવાનું પણ ફટાફટ કેકી ને એટલે તમે સાંભળો નહી.
હા હા સારું તો આવી રીતે તો હું પણ બનાવ છ પણ મેં હું તમને કીધું કે મેં ઇન્દોરી સ્ટાઈલ ના પ પોહા બનાવ તેમાં મેમે આવું બાકીને બનાવુ.
પણ મને ઇન્દોરી સ્ટાઇલ ના ગમેલા, મને ઇન્દોરની સ્ટાઈલના હાપું ગમે
અચ્છા, હા, પછી પેલું ખબર તમને કે પેલું એક પોહા આવે પુણે સાઈડ મળે છે તરી વાળા પોહા તે પણ બહુ ફેમસ છે એમ બધા બહુ ખાય છે જે લોકોને ગમે છે તો ખાય છે, પછી બાફેલા બટાકા ના લગ્ન પ્રસંગ વાળા પોહા એ બધા
તો, ગુજરાતીઓમાં ફેમસ લગ્નમાં સાઈડે તો
હા, એજ એ લોકો તો બહુ જ ખાય છે, અને મહારાષ્ટ્રમાં તો તીખા પોહા એજ કાંદાવાળ કાંદા પોહા બહુ ખાય છે
પોહામા શ્વાસ પણ નાખીને અંદર
લોકો શું કરે કે સોફ હોય જીરું અને જરાક રાય અનેબુ લીંબુ ના ફૂલ આવે ને તે નાખી દે અને મરચુ નાખી દે તીખા પણ લાગશે ને મીઠા પણ લાગશે અને સોફ પણ મીઠા વધારે છે તો એમ કરીને બનાવે
પણ હમણાં તો મને છે ને બટા અ બટા બટાકા વડા ખાવાનો બહુજ મન થતું છે, બટાકાના વડા એતો એ પણ તમારા હાથના તમે શું બનાવો બટાકાના વડા મને રેસીપી કેશો એની
હા, સારું તો એતો સિમ્પલ જ છે ને બટાકા બાફી લેવાના, એમાં મીઠું નાખી ને પછી શું કરવાનું બફાઈ જાય તો પછી તેને છોલી ને છાલ કાઢી લેવાની બટાકાની પછી તેમાં કરવાની કે વઘાર નાખી દેવાનું મળ ચાલે તેમાં હળદર અને મીઠું નાખીને.
અચ્છા.
બો અવાજ.
બસ ને.
હા એજ પછી તો તે થઈ ગયું બટાકો. બટાકુ થઇ ગયું. મસાલા વાળું તો કાઢી લેવાનું પછ ઠંડુ કરીને ગોળ ગોળ બનાવી લેવાનું, પછી તે બેસન હોય હોય એટલે ચણા નો લોટ હોય. તેમાં એમ બધું મી છું અને જરાક સોડા ને બધું મિક્સ કરીને, પછી તેમાં જે બોલ્સ બનાવેલો હોય આપણે જે દડા અ વડા અ બટાકા. કા ના તેમ નાખીને ફ્રાય કરી દેવાનો થઈ ગયો વડો, પછી મરચા ફ્રાય કરી દો, ચટણી બનાવી દો પાઉ પણ લગાવ્યું ને ખાઈ લું.
મેં છે ને બહ વાર એમ મે પણ કોઈક વાર એમ ટ્રાય તો નથી કર્યું. પણ કેમ કે તમારા હાથમાં ગમી ગયા છે એ મને ટ્રાય કરવાનું ગમે જ ના અને ખબર તમે મને પેલી મરચાંની ચટણી પણ મોકલેલી હતી. ઠેચા મરચા, આ ઠેચા એ તો મને બ એટલે બઉુ જ. ભાઈ વાત પણ જરાક ઓછો હતો.
હા, એક બે રીતે બને છે, એક તો લોકો શું કરે કે તેલમાં એને એમ બનાવે છે ફ્રાય કરીને અને બીજું શું કે એમમાં જે આપણે શું કરીએ છેએ એમાં છે, ને મગફળી હોય અને પછી મગફળી એટલે ખબર ને સિંગ દાણા, તે હોય પછી ધાણા, મરચાં અને જરાક લસણ તો તું શું કરે લોકો જરાક જરાક જ તેલ લેશે તેમાં જે આપણે સિંગદાણા છે, લસણ છે, ને તેને હડકું એ શેકી રહેેશે જરાક તેને પછી શું કરે શીખી લેધું ને એ લોકોએ, તો પછી એ બધાને પી પ મિક્સરમાં બધું નાખી દે ધાણા, મરચીને આ બધું જે ક મેં કીધું ને જે શેકીએ લ તે બધું નાખીને મિક્સરમાં એ પીસે ને તો કોઈ કોઈ સીલબર્ટ હોય ને એનાથી કરી લે અને એવી રીતે પણ બને છે, એમ બે એક કાચું અને એક તેલમાં ફ્રાય કરે છે એમ
હા, હા, હું શું કવ કાલે હું, શું કેવું તમને તમે મને કાલે બટાકાના વડા એમ બનાવીને મોકલશો કે
હા, હા, સારું પાકું કેમ ના હું બધું મોકલીશ તમને પછી તમે મને કેજો હા, હા, પાક્કુ મેં ઠે ચા પણ મોકલી દઈશ
વધારે
હા, અને એવી રીતે લસણ ની ચટણી પણ બને છે, તમને ખબર એ પણ મસ્ત લાગે છે
બધું મોડામાં પાણી આવતું છે, પણ તમે છે ને એક વાર સમોસા મને બનાવીને મોકલીલો હતો ને તે જરાક ઠીક ઠાક હતા ઉપરની જે કડક ની હતું પોચું થઈ ગયું
હા, કારણ કે હું છે ને બધા મને પહેલી વાર ખબર ની કે એમાં કોન સસ્ટાર એ બધું પણ નાખવાનું હોય તો હું ખાલી મેદાને અને મારાથી લોટ જ સારી રીતે બંધાયો ન હો તો તેથી તે પોચું થઈ ગયું પણ એમ બટાકાદા ના મસલા તો સારા જ હતા ને
હા, એ તો બહુ મસ્ત હતુ, પણ જરાક પેડું પોચું થઈ ગયું પણ તો પણ હારું લાગતું હતું
જે હું જે હું ને પહેલા પહેલા હા બરાબર.
એ તો ચટણી કોણે બનાવીવી હતી.
ખબર નહી એ તો એ તો મે જ બનાવેલી હતી. પણ શું થયું કે અ મેં શું કતી હતી હા જયારે હું ફસ્ટ બનાવેલું ને સમોસા નાના નાના તે તો એકદમ કડક જ હતા પણ હું કે મેં જ ખાઈ ગ બનાવી બતા બનાવતા બનાવતા તો હું જ ખાઈ ગઈ તો તમને મોટું મોટું બનાવાના ચક્કરમાં થોડું સોફ્ટ થઈ ગયું આઈ થિંક તો મેં વધારે જ પતલી લેયર કરી દીધી હશે તે માટે. ખબર નહી એ શું થયું હતું. પણ બગડી ગયું હતું પણ એમ તો એટલું પણ ગંદુ ના હતું એમ ચારી જ કચોરી બની ગઈ હતી. સમોસાના સ્ટાઈલમાં.
હા એ જ અને તમે પરાઠા અને કચોરી પણ બહુ મસ્ત બનાવ તમે તો ફેમસ છે એ બધા માટે અને પાઉભાજી માટે તો બસ તમારી પાાવભાજી ચાલે.
હા એ તો છે જ. એ મને એમ મને એમ રસોઈ મને એમ રસોઈ બનાવાની બહ શોખ હોય જેમકે કોઈ પણ બધું શાક પણ એમ અલગ અલગ તરીકે જેમ કે કોઈ શાક એમ સુખું શાક પછી રસ્સા વાળું પછી એકદમ રસ્સા વાળું. પછી એમાં મસાલા વાળા રસ્સા વાળું એમ અલગ અલગ એક જ સાથે હું અલગ અલગ રીતે પણ બનાવી શકું એમ.
હા હા અને તમારા હાની દાળ પણ મને બહુ જ ગમે
કારણ કે હું દાલ ફ્રાય બે તર ત્રણ ચાર તર તારો તરકે નહી બનાવું મેં તો
હા તમે પે પાલક જે નાખી તમે નાના ના પાલક નાખી જે દાળ બનાવ ને તે બહુજ મસ્ત લાગે
હા એ જ હા બોલો
હા અને એના હથે જે તમે મને બટાકાની ભુજી એમ બનાવીને મૂકેલું હતું ને એ તમારી ફેવરેટ એકદમ ક્રંચી દાળભાત સાથે મજા આવી હતી એના પછી જે ઘેન ચડે ને ઊંઘ માટે
હા એ તો છે હું એમ હું જયારે પણ દાળ બનાવ ને તો પાલક વાળી છે દાળ ને તે જ વધારે બધા કરતા એટલે વધારે બધામાં બધા એ જ વધારે સરસ બની છે અને તેના સાથે હું શું કરું કે બટાકો ફ્રાય કરી દ એકદમ કડક
હું તો કેવું તને તમે રેસ્ટોરન્ટ ખોલો આ બધા માટે કોલેજ સાઈડે જ્યાં એમ છોકરા લોકો આવતા હોય ને એ લોકો કેમ કે એ લોકોને આવું ખાવાનું એટલે બજ અમારી કોલેજમાં કેન્ટીન માં સારું મળે પણ આટલું પણ સારું ના હોય અને આવું ઘરનું કમફટે કમ્ફર્ટફુલ ના હોય તમે ખોલો કેન્ટીન હ તમારા સાથે છું
હા બરાબર પણ ના મને નથી ખોલવું હું મને ખાલી એમ શોખ છે પણ આવી રીતે ના કરું મેં મને ખાલી આમ ઘરે બનાવનુંને ગમે છ અનેકેટ કેટલાક લોકો તો બનાવે જ છે ને એ લોકો તો મારા કરતા પણ સારું બનાવે છે
હા એ પણ છે મારી એક ફ્રેન્ડ છે હતી બમ સ્ત મસ્ત બનાવેજ
અચ્છા મોમોઝ તો મારે પણ બનાવા એમ તો મને ગમે ના એટલે બનાવું પણ નહી જે વસ્તુ મને ના ગમે ને તે હું ના બનાવું પણ એ દિવસે હું ગુલાબજામુન બનાવેલું તે તો બનુ જ નહી મારાથી કાચું ર ગું ઉપર થી મસ્ત હતું પણ કાચું રહી ગલું
હા હા અચ્છા અને એ પણ પેલી એ પણ એક દિવસ છે ને છોલાપુરી બી બનાવી બી બ મસ્ત હતી જ
કોણે
મારી એક ફ્રેન્ડ હતી ને તે
હા અરે છોલે ચણા તો મેં છોલે મસાલા તો મેં પણ બનાવેલા હતા ચણા મસાલા તો એટલે કે અમારે ત્યા પણ બધા જમવા જે લોકોને બહુ ગમેલું હતું
ઓ અચ્છા મને પણ મોકલજો ને કોઈ દિવસે
હા તમને મોક્યાદ પાકું ચલો હું તમને પછી ફોન કરું બનાવી લઉ જરાક હું હમણાં પોહા ખાવાનું મન થઈ ગયું તો
હા હા સારું કાલે બટાટા વાડા
હું તને હું તમને આજે પોહા બનાવીને મોકલું તમે અહિયાં જ તો રહો છો આગળ પાંચ છ ઘરી પછી
હા હા સારું મોકલજો હ
હા બાય
હ બાય